હેલ્લો.
હેલો હેલો.
હેલો મારો અવાજ સંભળાય છ?
હા સંભળાય છે.
ઓકે તો શું કરો છો તમે?
બસ તો હમણાં જમીને બેઠા.
ઓહો સરસ શું જમવાનું બનાયલું તો.
હા.
શું જમવાનું બનાવ્યું હતું તો તમે આજે.
આજે જમવાનું બનાયુ તું અમે શાક-રોટલી ખીર આજે રીંગણના ઓળાનું શાક બનાયું તું.
ઓહો રીંગણ ના ઓદાનુ શાક વાહ મને બહુ જ ભાવે.
ચાલો આઈ જાવ જમવા ત્યારે.
ના ભાઈ મેં તો મારા ઘેર બસ જસ્ટ હમણા જ જમીન ઊભી થઈ.
બરાબર બરાબર બોલો શું કરે છે બધા મજામાં.
હઓ બસ મારા ઘેર બધ્ધા જ મજામાં તમારા ઘેર બધા મજામાં.
હા મજામાં મજામાં.
બરાબર બલાબર બોલો. હ અ સંભળાય છે ને પ્રોપ્પર અવાજ.
બોલો બોલો હા હા બોલો બોલો સાંભળીશું.
બોલો તો પછી મેં કીધું ફ્રી છું તો કોલ કરું મેં કીધું એમ.
હા હા બોલો બોલો.
ઓકે તો તમ શું કેવા માંગો છો તો બોલો ફોન વિશે શું કેવું છે તમારું
ફોન વિશે ફોન આમ જોતા ઘણું આવશે હુ.
ઓકે પણ બટ ફોન સારો બી છે પન. હમ્મ પન ફોન ખરાબ બી છે ને મતલબ એનાથી મિસ મતલબ થોલુક વધારે છે એમ ફોન આમ તો સારો જ છે. બટ થોલુક વધારે છે એમ ફોનનું
હા અત્યારે કેવું કે ફોન વગર કશું ચાલતું નથી. અત્યારે જ્યાં જાવ ત્યાં ફોન પેલ્લો જોઈએ છે.
હા એ સાચી વાત. હા એ સાચી વાત ત્યારે જ્યાં જઈએ ત્યાં ફોન એક માણસ ની જેવો થઈ ગયો મતલબ ફોન જોઈએ જ.
હ અત્યારે બધું જ ફોનમાં આવે છે. બધું સીરિયલો મૂવી બધું. અંદર મોબાઈલ માં થઇ ગયું છે.
હા અને ઈવન આપડે ક્યાં બહાર જવું હોય તો ભી ખબ. સાચી વાત ના એક માણસ ના હોય તો ચાલે ઘરમાં બટ જો ફોન ના હોય તો તો કોઈ કામ જ નહી એમ. હેલો.
હેલો.
હેલો હેલો.
તશે
બ હા ફોન મતલબ મારા એકચુલી ફોન એમ તો સારો જ છે હમ પણ તો બી એમ મતલબ ફોન થી બી બીજી બધી મિસયુઝ બી બહુ થાય છે. ત્યારે કેવું લોકો હેક અત્યારે ફોન બધું હેક કરે છે બધાના ઈમેલ આઈડી લઈને એ રીતના ફોન હેક કરે છે ને ફોટોઝ ને બધાનું કઈક મિસયુઝ કરે છે એ ફોન ઉપર ડી પણ એ પર એ કોઈ માણસ ઉપર ડિપેન્ડ કરે કે ફોન કેવી રીતના વાપરે છે ઇ.
પણ હું મો હું કહું તો ફોનમાં તમારે બધું
હેલો.
હા બીજી બધી વસ્તુઓ.
હા બીજી બધી વસ્તુ ફોનમાં એમ તો સાત સારી જ છે ફોન એમ તો સારો જ છે હેલો.
હમ અત્યારે બર નિકળો એટલે અત્યારે અ અને તમે તેવા દિવસ હોય એ અ આજે તમારે બ
હેલો.
મોબાઈલ થીલી સ્કેન કરીને.
હા અત્યારે ફોનમાં એવું પેલું જીપે ને નેટ બેન્ક ને એવી હેલો.
હેલો જાન નેટવર્ક જતુ રેશે.